આજે તો મેં અનિતા જોડે વાત કરી.
ઈ એ કેવી વાત કરી એ તો કહો.
અમે લોકો ગામની વાતો કરી. એના આવા દસમો કે અગિયાર મો શે, એ તો જુઠ્ઠી તો છે, ખબર તો છે ત. એને મારા જોડે એને હજું મારા જોડે પાંચ કોલ નહીં પતાયા.
હા તો બરાબર. મેં કીધું અહિયાં હું ફોન કરું, તને પણ તને તારા
ને ફોન કર તી તી ને
અહ
ફોન કરતી તી ને, તો, શું કહેવાય એ કરતી તી મને ફોન, તો આપડો મારો એને લાગતો ન ફોન, પછી અમે લોકોએ શું કર્યું ખબર એમ મેં કીધું સારું, તારો નહીં લાગતો ને તો, રુક મારો એક પતાઈ દઉં, એમ કરીને મેં મારા પતાઈ દીધા પહી મન કરે હું એન કરું, એક મન કરે, એમ કરીને એનો હજુ કઈ આટલો મેળ પડ્યો નથી એમ.
હા એના હજુ નહીં પતે કારણ કે એ આખો દિવસ ફ્રી નહીં હોય, હું તો બે દિવસથી ઘરે છું ને એટલે. મારે આયું તું જોબ માહિતી, એવું કે છે કે બાવીસ હજાર આપીએ. તો એમાં બે હજાર પી એફ કપાય, બે હજાર પી એફ કપાશે બધી ગવર્મેન્ટ સુવિધા બધી મળશે બરાબર સારી કંપની છે આમ છે, તેમ છે પછી મેં કીધું મેં કીધું મારે પોસાય જ નહીં. મેં કીધું મારી એક્સપેક્ટેશન તો અઠયાવીસ હતી. પચીસ સુધી મેં મારા લેસ કર્યા તો તમે થોડા તો વધારી શકો ને ને ચિસ્તી લેસ કરીને હું ચોવીસ કરું તો બાવીસ મારા હાથમાં આવવા જોઈએ, શું કેવું
હમ્મ
તો કે મેડમ જો તમે સમજો સારી કંપની છે, સેટરડે ઓફ હોય છે તમારું કામ આખું નવું છે અને હા તમારું કામ સારું લાગશે ને તો ભલે બે મહિનામાં આ લોકો પચીસ થી કરી આપશે એની કમિટમેન્ટ હું આપું બસ, તમારે કામ સારું લાગું મેં કીધું મારે કેવું છે સેલ્સ નું કામ છે ને એટલું બધું કે લોડ નહીં એવું નહીં કે તમારે કોલ્ડ કોલિંગ કરવાનું છે કોલિંગ ઓલરેડી કરેલી હશે ને તમારે ખાલી કસ્ટમરને મેન્ટેન કરીને એને બધું શું મેન્ટેન કરીને રાખવાનું, રેકોર્ડ રાખવાનું, ફોલોઅપસ લેવાના. એટલે પ્રીમિયમ કસ્ટમર્સ હશે બધા
હમ્મ
હમ્મ એમ અને તમે અહિયાં પીએફ કપાય છે એટલે તમે પીએફ તમે વિચારો પીએફ ગવર્મેન્ટમાં આવે ગવર્મેન્ટ કંપનીમાં આવે બરાબર આપણે ઇન શોર્ટ આગળ જતા મકાન પણ લેવું હોય ને તો પીએફ હોય ને ત્યારે આપણી લોન પાસ થાય.
હમમ
તો પીએફ વાળી જોબ તમે જુઓ તમે આટલી કોર્પોરેટ જોઈ ક કે તમારી જે આ કોર્પોરેટ કંપની હતી ને બહુ નાની હતી તે બોલો મેં કીધું સર એ નાની નથી અઢાર વર્ષથી એ કંપની હતી પણ કે એ ગવર્મેન્ટમાં તો નથી. ત્યાંથી જો અહિયાં તમારો પીએફ કપાતો હોત ને મેડમ અઢાર હજારમાં તમારો પીએફ કે કઈ વીસ કપાતો બે હજાર જો તો અત્યારે હાલ તમારી પચીસ થઈ જાત પણ પીએફ નઈ કપાતો ને એટલે તમારે ડિક્રીમેન્ટ થઈ રહ્યું છે ને અહિયાં તમારું પીએફ કપાય છે. પાછું આ ડરમા ટચનું ખાલી નામ જ કાફી છે ટોપ ટેન કંપની છે બરાબર એટલે તમે અહીંથી બે વર્ષ જેવું છૂટી ને જશો ને તો સીધો તમારો પાત્રીસ પગાર થશે.
પાંત્રીસ અને પ્લસ ત્યાંનો તને પીએફ મળશે એ
હા અને મેઈન કે તમને પીએફ મળે છે ને એ તમને સૌથી વધારે સુવિધા મળશે.
પછી એ શું બે હજાર તારા કપાય ને બે હજાર તારા કાપે ને તો પહીહજાર રૂપયો કંપની એડ કરે
હા તો હા બરાબર એ જ કેતા હતા. કે મેડમ જુઓ કંપનીને આપવાના છે, કંપની માટે તમે ફ્રેશર છો કંપનીને તમારા કામ ન આઈડિયા નથી, ચલો તમે હું માનું કે તમારામાં સારું છે કંપની વાળા નો ફીડબેક આવ્યો છે તમારા માટે સારો કે તમારું કોમ્યુનિકેશન સારું છે. પ્લસ તમે આ ઇન્ડસ્ટ્રીમાં નવા જો મને એવો અફસોસ થાય છે કે મેં આ કંપનીમાં ત્રણ વરષ કાઢ્યાને ક્યાંય કામ આવતા નથી, મેં આટલી આટલી જગ્યા ઇન્ટરવ્યુ આપ્યા ક્યાય એકસપિરિયન્શ કામમાં નય આવ્યો, ટુ બી ઓનેસ્ટ સાચું કઉ છું મેં મેં કેટલા બધા ઇન્ટરવ્યુ આપ્યા છે પણ ક્યાં એકસપિરિયન્શ કામમાં જ નહીં આવ્યો, તો મને એવું થાય કે હું જોઈન થઈ જાઉં કારણ કે પેલા પ્રતિક ભાઈ નો પણ ફોન આવ્યો હતો કે બે દિવસમાં તમારે કે લોન માટે ગયા ને તમારી ઓફિસ માં તો એવું કહી દીધું કે નથી કામ કરતા
પછી
તો મેં કીધું હા નથી જ કતાને મેં કીધું તું મેને ઓલરેડી કહી દીધું તું કે મને સારી ઓપોર્ચ્યનિટી મળે છે તો હું જાઉ છું તો કે વાંધો નહી તમને બીજે મળ્યું છે ને એનું પ્રૂફ આપવું પડશે તો કીધું ઓફર લેટર આપશે બરાબર જોઈનિંગ કરીશ તો ઓફ લીટર આપશે એ બતાવી દઈશું તો કે સારું તો જેમ જેમ બનેમ કે તમે થોડું જલ્દી બતાવજો એમ તોવે મને એવું થાય છે કે મેમે છેલ્લે અહિયાં ચોવીસ કીધા છે બરાબર ચોવીસ કશ તું બે હાજાર પીએફ તો પ બાવીસ તો હાથમાં આવશે ને એક હજાર ચલો ભાડું ઘણું તો એકવીસ તો તમારા હાથ માં આવશે ને.
હા બાંધો નહી એંત તો
તો મેં કીધું સારું વાંધો નહી સર મેં મેં કીધું જો સર મારે છે ને ગો તામાં કે ત્યાં તમે નજીકમાં કીધું હોત ને સોલામાં કે ક્યાં તોવે મને વાંધો નતો બાવીસ માં આવવાથી પણ મારે દૂર પડે મારે બારીધું મેં તો બડાાઈ ચઢાઈ ને બોલ દીધું કે બહાર કિલોમીટર પડે છે તો કે હું માનું છ મેડમ કે રોજનું તમારું પેટ્રોલ જ સો રૂપિયા થશે મેં કીધું હા એટલું તો થશે જ એમ પણ પછી હવે મેં એવું વિચાર્યું કે હું થોડી વહેલી ઉઠીશ ને ત્યાંથી થોડી વહેલી એ કરીને બસ માં આઈ જઈશ
હા
કા તો પ ત્યાંથી હું સિંગલ રેપિડો કરાવશ ને તો દસ વીસ જેવું જ થશે.
ના પણ એપડી ઉપર આટલું બધું તમારા ટ્રસ્ટ નહી
નહી રેપિડો ફેપીડો નહી કરાવવું ત્યાંથી એવું હશે ને તો હું બસ જ પકડીશ બસ આવતી જતી જ હોય છે એટલે મને મળી જશે ખાલી થો વેઇટ જ કરો પડ અને પછી એ તો થોડા દિવસ હું જઈશ ને બેન તો મને આઈડિયા એઈ જશે કે બસ કેટલા વાગે આવે છે કેટલા વાગે જાય છે
હા અને પછી એ તો ધીરે ધીરે બધું સેટઅપ થઈ જશે એ તો
એજ મેં વિચાર્યું કે હવે જવું જ પડશે કારણ કે તમે જોુઓ ને બેન ક્યાંય નોકરી નું નહી થતું તો અમે આટલી બધી જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા આટલો બધો એક્સપિરિયન્સ બતાવ્યું બરાબર અમુક જગ્યાએ વીસ કસ અમુક જગ્યાએ અઢાર નં અઢાર કસે અમક જગ્યાએ હા અમુક જગ્યાથી તો રિપ્લાય જ નહી આપતા કારણ કે એક્સપેક્ટેશન વધારે લાગે ને અઢારે આપવા લોકો કો નહી પોસાતા એટલે તો મને એવું થાય છે કે હવે બઉ નહી ફરવું અને અહિયાં સેટ થઈ જવ
ના ના સાચી વાત
તો હું અહિયાં કહીશ કે ભાઈ ચોવીસ માં તમે રાખો બરાબર બે હજાર કાપ બાવીસ ઇન હેન્ડપો ફઇનલ તો કાલે કદાચ અગિયાર વાગે મારે ટ્રેનિંગ લેવા જવું પડશે
હમ
હાલો.
હા વાંધો જજું
હવે તમે બીજે જોબ શોધો બરાબર તો દસેક પાંચ દિવસ બીજા તમારા બગડ્યા આમ કઈને આખા મહિનાના પંદર દિવસ ગયા એ પંદર દિવસમાં તમને તમારા પપ્પા પૈસા આપશે ઉપરથી તમારા ઘરમાં ઘાટાયેલા એના કરતા તમે ભલે અહીંયા મહિનો રોન જો તમને ના ગમે તો છાનું માનું આને મને કઈ દેજોને હું તમને ભલે એ વખતે ગમે તે રીતે તમારું ટ્રીટમેન્ટ કરાવી દઈશ, પણ તમે અહીં આવો તો. પહેલા તમારું પરફોર્મન્સ બતાવો. પછી તમે જે માંગણી કરશો, તે લોકો વિચારશે. કારણ કે તેમને સારો કેન્ડિડેટ જોઈએ છે. તો મને એવું થાય છે કે હું હા પાડી દઉં અને ત્યાં જતી રહું. કારણ કે હવે મારે ઑફર લેટર આપવાનું છે, એટલે એ બધી વાતની મને ટેન્શન થાય છે. હા, થાય છે ને. જો હું ઘરે વધારે સમય રહીશ, તો પછી એવું લાગે છે કે મને ઠપકો પડશે. શું કહેવું તમારું?
ના ના, સાચી વાત છે.
બોલો તો હું કાલે થોડું વહેલું ઊઠી જઈશ અને અગિયાર વાગે ટ્રેનિંગમાં જતી રહીશ. તો બીજું શું કરું? ને અગર હું ત્યાંથી સાત વાગ્યે છૂટું છું. હા અમારી એક વાર સેલેરી અહીંયા સેટ થઈ જાય ને એક-બે મહિના પછી હું લાઈ દઈશ
કે છોનો ના હોય તો અમારું પેલું એ કરી દો ને
મેં તો એ જ વિચારુ છુ એની જ ક્યારની ટેન્શન કરું છુ ને એમાં પપ્પા અલગ બોલ બોલ કરે છે તો હવે તમે વિચાર કરો કે મને નોકરીનું નઈ થતું નઈ તો એટલી સારી કોર્પોરેટ હાઉસ વાળી જોબ મળી પી એફ વાળી ત યે થોડી અને અહીંયા પાછી એક વસ્તુ છે બધી આપડે સેલ્સ કરીયે ને મેડમ તો છે ને બધી જગ્યાએ છે ને આપડું ના ટાર્ગેટ થાય ને તો આપડી સેલેરી કાપે અમારે અહીંયા કાપતા તા અમારે અહીંયા એકતાલીસ હજાર પગાર હતી ને શે તા મેડમ તો સાવ અગ્યાર હજાર હાથમા આપે કારણ કે ટાર્ગેટ ના થયો ને એટલે પછી માધુરી મેડમ ને કાપી ને બધાને કાપી તો કે બધી તમેં આઇટી જશો ને તો અહીંયા પગાર કાપશે અને અહીંયા કોઈ દિવસ તમારો પગાર નઈ કપાય ફિક્સ એટલે ફિક્સ જ રહેશે ભલે તમેં ટાર્ગે પૂરો કરો કે ના કરો